થીકરત.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હા બસ મજા હો તમે કેમ છો?
અમે પણ બી મજા એવું ઘરનું કામ કરેલા હવે.
હા એજ ને અત્યારમાં તો એજ કામ હોય બધું તો હા શું તમારે બધું આ એજ રીત નું હસે ને સવારે બધું નાસ્તાનું ને પછી એ બધું બધા જ કામ હોતા હશે ને.
હા બધા એના ઘરના કામ સવારે ઉઠતા છોકરાઓને સ્કૂલ મૂકવાનું ટિપ્પણ કરવાનું. પછી આપણે બધાને ફેમિલીને નાસ્તા કરવાનું બધું હોય જ કામ આપડે તો.
હા તો આપડા જેે રોજિંદા જીવન આપડું રોજનું જે કામ હોય ને એના વિશે વાત કરીએ તો પછી તમારે શું હોય મારે શું હોય. હા ને હા તો તમે
અમાર તો ગામડામાં તો કેટલો સવારે પાંચ વાગે ઉઠવાનું ને સાંજે આઠ વાગે હોઈ જવાનો.
ઓહ તો તો બહુ ઝડપથી હો અમારે શહેરમાં તો કેવું હોય કે એટલું બધું ના હોય ઉઠવાનું તો હોય થોડુંક કારણ કે ટિફિનને એવું બધું બનાવવાનું ને એવું હોય પણ અમારે સુવામાં તો બહુ લેટ
ના ના અમાર તો આઠ આઠ વાગે સુઈ જ કમ્પલસરી છ વાગે તો જમી લે બધા અમારા ગામડામે. ના આઠ આઠ વાગે તો હોય જવાનું તો સવારે ટાઈમ પર ઉઠાય આપણે.
એ વાત સાચી છે ને તમારે કેવું કે વેલ્લા આમ તો જમીલ્યો એ બઉ સારું અ રાત્રે આ વેલ્લા જમીલ્યો તો એ તો બધા આમ શરીર માટે બહુ ફાયદાકારક કહેવાય એમ તો આપડે જોઈએ તો.
ઈમ તો ગામડામાં તો શું કેટલા બધા જીવાત આવતા હોય.
હહહ.
એના માટે બધા અને અમે ચોમાસામાં તો કેટલા બધા જીવાત આવે.
હમ્મ હમ્મ.
એના માટે અમારા ગામડા ને બધાની ટીમ એવી જ પડેલી છે. બધા વેલા જમે છ વાગે તો બધા જમી લે પછી આઠ છ વાગે એક કલાક બધા કોઈ યોગા કરવા જાય ને કોઈ કસરત કરવા જાય કોઈ હેડવા જાય ને ખાવાનું પચી જાય ને. એના પછી આઠ વાગે આવે પોત પોતાની રીતે હુઈ જાય.
હા તો આ તો બહુ જ સરસ કહેવાય હા અમે આહિયાં શહેરોમાં તો અમારે શું હોય કે આ લોકો તો બધા આવે જ મોડા થોડાક તો આઠ સાડા આઠ બાજુ તો આવે. અને પછી અમે જમીએ એટલે નવ સાડા નવ થઈ જાય ને પછી બધા થાકેલા હોય ને કોઈ ઘરે ક્યારેક જાય ને ક્યારેક ન પણ જાય વોકિંગ કરવા એટલે જો એમનેમ સુઈ જાય ને એટલે ઈ અ બો આપણને પછી ઈમ.
તો હાચીવાત છે શહેર મે ભી હમારે ગ. કોઈ રિસતેદાર હે તો એ બી વેલા આઠ વાગે ફોન કરે પેલા કે તો પછી દસ વાગે તો ફોન કરીએ તો શું જાય એનાં માટે આઠ વાગે પેલાં પેલા અમન બધાને ફોન કરી લે. અમારે પેલી જેમ સોકરી હે અમાર ચોકરો છે બહાર રહે છે ને. તો એ આઠ વાગે પહેલા ફોન કરે કે મમ્મી તો પછે ને એના ની તો આઠ વાગે પેર શેરમે તો આઠ વાગે રસોઈ ની તૈયારી કરે છે.
હા એ તો કઉ છું અમારા લોકો ને તો સાત સાડા સાત પછી જ રસોઈ હોય અને ત્યાર પછી જ અમે લોકો તો બધું આવું જમીએ. તો બહુ મોડા નવ વાગી જાય અમારે તારક મહેતા જોતા હોય ને ત્યારે અમે
તમે બધા ઓફિસ થી મોડા આવે ન કોઈ દસ વાગે આવે ન કોઈ અગિયાર વાગે આવે એના માટે આપણે ખઈએ ને કરીએ જેટલે તમારે બાર તો વાગી જશે હશે ને.
હા સાડા અગિયાર તો પાક્કા થાય જ સાડા અગિયાર તો પછી હું હુઈ જઉ કે પછી આપણ સવારે વેલ વેલા ઉઠવાનું હોય ને એટલે હા તો એ સાડા પાંચે તો ઉ ઉઠી જવ હ હું.
તો સારું કેવાય.
હા પણ પછી એમાં હું શું કરું પછી બપોરે થોડીક મારે ઊંઘવું પડે. એમ થોડીક વાર પછી કેવું બપ પોરે હું ફ્રી હોય કાકે અમારે આ બધા અમારે કેવું છે કે મારા બ છે માર દીકરો છે એ બે એ છે ને સવારે ટિફિન લઈને જાય. અટલે પછી બપોરે પછી મારે આ રસોઈની કેવી કાય બહુ વધારે ચિંતા ન હોય.
હા બધી બધા જતા રહે ટિફિન લઈને તો પછી આપણે ફ્રી થઈ જઈએ ઘરનું કામ કરે ને.
હા પછી તો સવારે થોડીક હોય દોડાદોડી કે ચાલો આપડે નાસ્તો બનાવવાનો હોય ને પછી આપડે આ કેવું ટિફિનની તૈયારી કરવાની હોય બધું ટિફિન ટિફિન બનાવવાનુંને એટલે સવારે બહુ દોડા દોડી થાય મારે
હાચી વાત ના સવાર મે બી અમારે તો વેલું પતી જાય દસ વાગે તો બધું અમે જમી લો. આવો આવો. અમારા ગામડામાં કે શું બધું સવાર મે નાસ્તો વાસ્તો નહીં બનાવતા ડાયરેક્ટ આપણે ચ હાય પીએ ને ઘરનું ઝાડુ પો પો પોત. તા કરે ને બધું રોટલી શાક બને બસ.
હમ. તો એ તો સારું એટલે તમે બપોરે નું દસ વાગે જમી લો એટલે તો પછી સાંજે તમને છ વાગે ભૂખ લાગે એટલે એ બરાબર છે.
હા એના માટે અમે દસ વાગે તો જમી લો દસ વાગે અગિયાર બાર હુધી. રેસ્ટ કરે તો એક કલાક ભરી સોય ને તીન વાગે તો ઉઠી જાય ચાય પિઓ. તો પાંચ વાગે ખાવાની તૈયારી પાછી રાંધવાને.
હા અને અમારે તો કેવું હોય સવારે અમે તો પાછો નાસ્તો બનાવીએ.
હા એવીજ તો વાત શહેરમાં તો બધા કેવું કરતા હય સવારે તો સવારે નાસ તો જુદું બનાવે પછી બપોરે એક વાગે રસોઈ બનાવે છે. એના માટે બધું અલગ અલગ તમારો હોય ને લેટ પડી જાઓ તમે.
હા એટલે જો સવારે અમે પછી નાસ્તો હેવી કરેલો હોય. એટલે પછી બપોર સુધી ભૂખ ના લાગે એટલે આ બધું ટિફિન ને બધું કરીને પછી જ અમે કામ કરીએ કામ કરીતા કરતા અમને એક કે એવું તો વાગી જ જાય પછી અમે જમીએે બે વાગે તો પછી થોડુંક બધું જે વધારાનું એવું કામ હોય કરીને પછી સુઈએ ત્યાં ત્રણ વાગે ત્રણ થી ચાર એક કલાક તો જેવું સુઈ જાઉં હું એટલે એટલો આરામ થઈ જાય પછી ઉઠી ને વળી પાછું બધા આપડે કપડા નુંને સંકેલવાના આ તે બધા કામ હોય ઈસ્ત્રી કરવાના અને બધ દૂધ લેવા જવાનુંને હવે તો પછી સાંજે અમે હું વોકિંગ કરવા જાઉં ને તો હું કેવું પાંચ વાગે જાઉં પછી પાંચ સાડા પાંચે અમે કેઉ માર્કેટ મા જાઈએ હું ને માર ફ્રેન્ડ છે બે ત્રણ તો અમે લોકો પછી એવું નક્કી કરીએે કે ચાલો આપડે આજે માર્કેટ માં જવાનું છે કે પછી બીજી કોઈ પણ વસ્તુ લેવાની છે તો અમે ધીમે ધીમે ચાલતા ચાલ તા જાઈએ અને અમે લોકો એવી રીતે વોકિંગ એ થઈ જાય અને મા શાકભાજી ને બધું લેવાય જાય દૂધ ને આ તે બીજું બધું કાંઈ પણ લેવાનું હોય ને એટલે અમે લોકો પહેલાથી નક્કી જ કરી લઈએ ને પછી બધું લઈને આવી
ન શહેર મે ક તો શું કે રવિવાર હોયને તો બધા લેટ ઉઠે છે અમાર ગામડામાં તો એવું નહી કે રવિવાર હોવે ને તો બી બધા હવામા કાયમ ટાઈમ ટેવ પડેલી છે એના માટે છોકરા બી વહેલા ઉઠી જાય ને
હા
તો બધા કહેતા હોય તમે રવિવાર કેમ વહેલા ઉઠો છો માર મામા તો બધી ટેવ ટેવ પડેલી છેને એના માટે વેલું ઉઠવું પડે ને આપણે વેલા ઉઠીએને તો બધું કામ આપણે ટાઈમ પર થઈ જાયને આપણો મસ્ત થાય કામ બી આપણો ટાઈમ પર થાય તો આપણે મજા આવે આ આગળ કામ કરવાની
એ તો છે જ અને વેલા ઉઠી ને તો સ્ફૂર્તિ લાગે આપણને
ને શરીર બી આપણું હારું કેહેવાય
હા એ તો છે જો અમે રવિવારે આમ મોડા ઉઠીએ ને તો પછી કેવું બધું લેટ લેટ થાય અને બધા જ મોડા ઉઠે ને ઘરમાં બધા હોય ને એટલે અમારું તે દિવસે મારું કામ આખો દિવસ કેવો આમ સરખું થાય જ નહી ક્યારેક વેલું હા વેલું મોડું જમવામાંય એવું થાય પછી
ના શહેર મે કથું બધા ને બધાને નાસ્તા પાણીનો ખાવાનું જ કામ હોય લુગડા બધા મશીનમાં ધોતા હોય કચરા પોતા વાળી આવતી હોય ને ગામે તો શું બધાને જાતે પોતે ને કરવું પડે ને એના માટે.
હા હા અહીં અમારે થોડું એવું છે કે બધાને અ કામ વાળા આવતા હોય છે.
ગમે તેને પૂછે તો કે અમાર તો કામવાળી આવે છે કપડાં વહ વોશિંગ મશીનને નાખી દઈએ અમારા તો ગામડામાં તો શું બધા પોતે હા થે ઘોવે ને
હા એટલે પણ એ સારું હો આમ આમ હાથથી જોઈને અને આપડે ઘરનું
કપડા ના ગમે
હા સાચી વાત છે એ થોડુંક ઘ તો પેલું રેજ અને એમાં એવું છે કે જો આપડે કેવું કે એવું કામ કરીએ ને ઘરના તો એ પણ આપડે આમ કેવી કસરત છે.
હા આપણે હાથ થી લુગડા ધોય ને એનાથી તો હોળી ના કરે કોઈ કેવા મસ્ત સરસ લુગડા ધોવાય મશીન મને માં સાસુને બી મશીનના લુગડા ના ધો ગમે ને એના મારામાં મશીન લાવતી જ નહી હાજ થી જ ધોવાના
હા અને એમાં હું મશીન થી કપડાં ધોઈ ને તો આમાં સડ પડી જાય.
સળ પડી જાય જેમ એક મહિના સુધી જૂના થઈ જાય લુગડા કેવા થાશે?
હા, એમના કલર એ ડલ થઈ જાય ઇસ્ત્રી તો કરવી જ પડે પછી. કે આપણે એમનેમ તો પહેરી જ ના શકીએ આટલે
ધોવેને તમે ફ્રેશ ઝાટકીને સુકાવો તો એવા ને એવા તમારા આપણાં કપડા હોય.
હા, એ જ એ જ અને આમય ઈ કેવું જો ગામડાનું વાતાવરણ છે છે ને ઈય બઉ આમ આમ પ્રદુષણ વાળું ના હોય.
હા.
તમારું ચોખ્ખું વાતાવરણ હોય.
ખુ વાતા તમાર તમે હવા પાણી તો તમે ગામડા લીધા હો ને તો તમાર પંખાની બી જરૂર નઈ, ગમે તે તમારે દવાઈ બી ઓછી ખાવું પડે.
હા, હા સાચી વાત છે. અમારે તો અહીયાં પ્રદુષણને લીધે અમને સ્ફૂર્તિ લાગે જ ની.
કેમ કે એમ આપણે વૃક્ષ વૃક્ષનાનું રોપણ વધારે છે અને મને ઓઑક્સિજન સારી મલે અહીંયા.
એ તો છે જ તમારે કારણ કે ગામડાની અવાજ શુદ્ધ હોય ને. અમારે તો અહિયાં વાહનોને
કેટલું વાહનો ધોવાણ બધી કંપની એમ બધું આવતું હોયને એણે ઈસ્માઈલ એના માટે આપને સારું ના કેવાય ગામડામાં તો એટલું બધું નઈ ને. ને ગરમી બી ઓછી પડે ગરમી બી ગામડામાં ઓછી પડે.
હા, અમારે તો અહિયાં બઉ ગરમી પડે જેમ કે આ બધા ધુમાડા આ તે બધું હોય ને
હાચી વાત, હાચી વાત હે.
હન. એટલે આમ જોઈ તો આમ તમારે ત્યાંનું વાતાવરણને ત્યાંનું પછી કેવા આવ પક્ષીઓ બધા હોયને.
તો ગામડામાં આયા હોય ન તો તમાર શહેરમાં જા શહેર મે જાવાન તમાર ઈચ્છા ના થાય કે એવું થાય ગામડામાં હે. કેવું તમે જોઓને તો ટાઈઇમ પર ઉઠવાનું ટાઈમ પર ખાવાનું, ટાઈમ પર સોવાનું અને તમે બધી રીતી તમાર યાં જોવાને મલે.
હમ ક્યારેક જો એવો ટાઈમ રેશે તો અમારે જોકે ગામડું છે ઘણાય તો એવું આવે અ ક્યારેક ક્યારેક તમે જતા હોય છે. હા, ચોક્કસ ચોક્કસ તમાર ત્યાં મારવાડ ફરવા આવશું ને અમે આવશું.
જાવે.
તો આજે તમાર આ વિશે આ બધું સાંભળીને અ બઉ મજા આવી. હા, એ જ હા હા સારું સારું. પછી મળીયે પાછા, ભલે.